હાલો હાલો
હા બોલો મજામાં ને
ચાલ છેને, આવો મજ
હા, અવાજ આવે છે જય શ્રી કૃષ્ણ રામ રામ
પ્રશ્ના
જય માતાજી
જય માતાજી તમ બસ કાઈ નઈ હો પૂછીએ હમણાં આવે હે કે બસ શાંતિ હો અમણાં મારે બસ આમ થોડીક શોપિંગ કરવા નીકળવું અતુ
વાટો
હ એ બાજુ નહિ એ બાજુ, તો આવો જ સે પણ તમારે અવે
પેય છેને, હા
નાં
કે દી આઈશ તો ખરીદી કરીઓત થોડી ગંદી આઈ આં હા
નાં આયેટ
છે ને ઘે હા પૂજાન કરીએ ને અમે ઘેરેજ બેહાડે એમાં કેટલા હાત, દિવસ ના હોય બેહવાડ બેહાડવાના સાત દિવસ એકદમ થપ થપ તો કે મા આવું આજો તો જોવા છોકરાઓનેને તમારા છોકરાઓનેને ઘર વાળા ને લેતા આયજો બધાને
ના આવું જ છે એટલે તો એ વિચાર એવો છે પ એ બાજુ પણ કે કેવી રીતે હોય તમારે એમ એટલે કેવું બોલવું હોય તો પછી ફરવા બોવામ બધાય બધાને ઘરે આવી છેને ગણપતિ બે બેસાડતા હ છેને.
બધુંય ન કો થાય ન ખરેખર ગણપતિ હોય કોઈક દસ દિવસ ના બ બેહાડેને કોઈક સાત દિવસ ના કોઈક દોઢ દિવસ ના પાંચ દિવસ ના બધા ના અલગ અલગ હોય પુનામાં છે ને એ દસ દિવસ ના હોય અને તલેગમાં સાત દિવસ ના હોય મંડળ ના પતી હોય ને ઈ તને
હા
ગૌમાંસા મંડળ ના ગણપતિ છે ને દસ દિવસના હોય
પણ એવું આમ અને જે ઘરના ગણપતિ હોય ને એ બધા એ ઉપર ડિપેન્ડ હોય કે કોણ કેટલા દિવસ બેહાડવું હોય અમે માનું કેમ સાત દિવસ બેહાડીએ
હ તો તમારે એટલે સાત દિવસના હમ હમ
અને પાચ બે ટાાઈ એમ કરવાનો હોય હમ
હા
દર્શન કરવાના હારું એ
તો તમારા આમ પ્રસ પ્રસંગ જેવો માહોલ હશે ને
એટ હતું હા એકદમ પ્રશંગ જેવો માહોલ હોય એટલે તમને કહ તમે આવું કહ
તમારે આ બાજુ હોય એટલું ના ના એમ સાાંભળું છે પણ આવવા નથી એમ એક વખત આમ હા આ એટલે જ ને અત્યારે હવે તોય થોડુંક એમ મહત્વ ગણ તિ નું વધી ગયું છે એમ હા થોડુંક વધી ગયું એમ હવે બધ થ આમ બેસાડે એમ કેમ કે આપડ સોસાયટી હોય સોસાયટી હોય તો એ બધા એ સોસાયટી વચ્ચે પેલા ફદ ફાળો ભેગો કરે પછી ગણપતિ લઈ આવે પછી એને આમ ધામધૂમથી ને એવું હવે બેસાડે પછી નાના બાળકોને અનેને એને પ્રસાદી આપે ને સાંજે સવાર સાંજ બધા આરતી માં જાય પછી વરી હવે
હા અમારે
કે કથા ને એવું બધું રાખે છે અહિયાં તો તમારે હોય કે ના હોય એવુ?
ના અમારી હોય કથા હોય હા અમે હા અમારે એવું હોય ફરજયાત બધા એક વથા રાખે છે ગણપતિ હોય ને પૂરું થવા આવે ને એટલે છેલ્લે દિવસે એક દિવસ પેલા હે ને પોલીસ કથા હોય પણ આયા મારે છે ને ગૌરી ગૌરી ભોજન હોય એટલે ગૌરી બેહાડે તો ગૌરી હોય ને એ ગણપતિ બાપા પેલા આવે અને ગૌરી ત્રીજા ચોથા દિવસે આવે ગૌરી એટલે પાર્વતીજી તો એ ત્રીજા ચોથા દિવસે આવે હા તો જેના ઘરમાં વોવ ને હોય ને છોક છોકરા હોય વહુ હોય તોહ વારા જે હોય ને,
હંક
ગૌરી ગૌરી ભઈ ગૌરી ને ખાલી બે થી ત્રણ દિવસ રહી ગણપતિ પછી આવે અને ગણપતિ પેલા હોય છે એટલે વીસ હજ થઈ જાય બે ત્રણ દિવસ ર એમાં બહુ એનું ડેકોરેશન એટલે બહુજુ હોય એને કેટલાક પ્રકારને તો ભોજન આપે કેટલા પ્રકારની આઈટમ છે ને એમ ખાવા એમ રાખ અને એ ડેકોરેશન તો કરતાય એટલે મલગજ હોય મસ્ત હોય એટલે- પછી એક દિવસ ગરી સ્કૂલ માંય રહ્યો છે હ એ.
પણ ગૌરીને એવી રીતે એવું મહત્વ છે ને એમ કે ત આ છોકરાની બહુ હોય ઘરમાં તો એમ લક્ષ્મી સ્વરૂપેની પૂજા કરતા ઈશો એમ એવી રીતે મહત્ત્વ છે ને એનું એમ
હા પછી એટલે વાત સાત હોય પછી જો હા હું એ કર્યું હોય પેલા પછી બઉ કરે પછી એની બહુ આવે તો ઈ કરે પછી એમાં હેલા કરે. ચાલુ હોય તો પછી વારસાગત રાખવો પડે. અમ લોકો ગૌરી નથી દહાડતા એને મરાીને કોય ને બહારે અમ લોકો નથી બહાર તમે ખાલી ગણપતિ બેસાડીએ.
હા તો તમારે તેમે ફૂલ તૈયારી અત્યારથી ચાલુ કરતા હઈશો ને.
હા એક અમય ન દગ આવતી બધું ડેકોરેશન ના બધું છે ને. સામાન લેવાનું બધું ચાલુ થઇ જાય.
હા હા એટલે જ કહ અમારે તો અહીંયા હોય ખરા. આવું તો જો હેવ તો એટલું મહત્ત્વ હોય એનું ગણપતિનું પાછો એમ વિઘ્ન અર્તા કેહેવાય ને એનું એટલું મહત્વ હોય ક તમારે એવ હોય એનો ઉત્સવ હોય. એટલે આવું
સારું કેવાય એમ અને આ મજા આવે એટલા દિવસ છે ને એકદમ ઘઉનકું હોય આમ. તમે જો ને તો ઘરમાં એ રોનકું હોય બધું હોય એકદમ પૂજા પાઠ પ્રસાદી અને બે ટમરીએ સર બે ટાઈમ હોય અને એક એક મહિના પેલા તમા બુકિંગ થઈ જતા હોય. ગોતવા પડે ગણપતિ સારા સારા ગણપતિ વાપ ન થઈ ગયું હોય ને.
હા હા તો તો પછી વેલા વૈયા જાય ને.
હા તો પછી હારા હારા બંધ કરવા પણિ કરવા પડે તો એ મહિનોથી પેલા જ બુકિંગ કરાવવું પડે.
હમમ તો તમે અત્યારેથી બુકિંગ કરી લીધાશ
હા અત્યારે હા હજી તો શું નથી પણ હજી કરવાનું બાકી છે હવે અમે જાઉ થોડાક દિવસ ના બુકિંગ વગેરે કરવા.
હમ. ચૌદ તારીખે આવે છે સપ્ટેમ્બરમાં એટલે હવે તો આ ચૌદ તોવાઈ ગઈ છે. પ ઓલે ચૌદ દેવા આવે ને એમ થોડે એમ ગણી હજી ટાઈમ છે એટલે વાંધ તો ના આવે તોય તમારે.
પેલા લઈ આવીએ અને પછી એને વું કે ભાઈ એ રૂ માને પાંધવા ન હો લઈ આવીએ ઘરે પછી એને બ બેહાડીએે પછી બધું ઘરે ના વી એના હ પછી આપડે જે બ્રાહ્મણ હોય ને એ પૂજા કરે. તો બ્રાહ્મણ તો પછી તે દિવસે તો એટલે બ્રાહ્ મળે નને બુધ્ધ જગ્યા એવું હોય ને
હા એ તો તમારે તો અહી ઉત્સવ ઘરનું છું કે ઓમ બધા ઘરે બેસાડ તા હોય એલે્રાહ્મણ તો ઓછા હોય.
હ યુટ્યુબમાં સર્ચ કરીને જેી બ્રાહ્મણ કરાવતા હોય ને એવી રીતના અમે લેપટોપ રાખીને એમાંથી જોજન બછ કરી લઈ હા દાજું? પછી એમાં છોકરો ને ઘર વાળોને એ બધી કરે એવી રીતના.
હા. અમારે તો એ બેસાડે પણ ઘરે ઘણા બેસાડતા હોય પણ એ એટલું બધું એવું ના હોય. જેને હ દિલથી એવું હોય કે મારે આ વખતે આવું ડેકોરેશન કરવું છે. તો એ બધે વેલી તૈયારી કરે અને અમુક છે એ બેસાડતા હોય. હ એ બેસાડતા હોય પણ આપડે એમ કેટલા દિવસ બેસાડે ગણાય તો. પાંચ દિવસ બેસાડી દે પછી એવું હોય તો નાના છોકરાઓને પ્રસાદી ને એવું બધું બટુક ભજન એમ કે ને ટ ભજન જમા કરાવી દે બધા છોકરાઓને. પછી બહુ એટલું ના હોય તમારા જેટલું અહીંયા.
બધે કોમ્પિટિશન હોય બધે ડેકોરેશન આવે ને કોનું ડેકોરેશન સારું છે. બોધાય ને ઈનામ આપે બધું ઘરે ઘરે છે ને જોવા જાય ઘરના ડેકોરેશન અલગ ને એ મંડળ ના અલગ હોય. મંડળ ના ત એકદમ અદભુત. જોય ઘરે બધાને ને એક એક જોવા જાય ઘરમાં કોની અસર હશે. અ ઓલું કયરુ ને ડેકોરેશન એ પછી મને નંબર આપેને એ ગિફ્ટ આપે ને એવું હોય તો ઘરમાં એ બધાય આમ કોમ્પિટિશન આવતી હોય અને સામાન તો માર્કેટમાં એલુ હોય ને ત્યારથી ચાલુ થઈ ગયા ઓવાનું. આમ નવીન નવીન પ્રકાર ન બધી સામાનો ડેકોરેશન હ હું કોને હું કરું. પછી બધાય અલગ અલગ થીમ રાખતા હોય અલગ અલગ વેરાયટી રાખે કે આપડે વખતે આ ર કોક ગણપતિ બાપા ને ચાંદા માં બેહાડે ને કોક સુરજ માંને કોઈક ઓ ઓલા કે ભાઈ આપે રથમાં બેહાડે એ કોક છ ન રાખીને કોક પાટ ઉપર બેહાડેને કોક અ થોડું જંગલ વાળું ડેકો ડેકોરેશન રાખેને કોઈક આકાશ વાળું રાખે ને એવું અલગ અલગ થીમ હોય.
સારું, સારું કેવાય. તમારે એટલોય અહીંયા એટલું બધી ના હોય હોય પણ બાજુ ઉપર ને એમ આપડે પેલા કેમ દેશી રીતથી આપડણે પેલા એમ કે બાજોટ લઈ આવે. એની બાજોટ ઉપર નેવું બેસાડે ને પાછળ એટલું ડેકોરેશન ના કર અમુક ના ઘરે હોય જી ત્યાં છે ઘણા એવા મરાઠી લોકો એ પણ તોઈ હોયને તો એની રીતે એવું બધું એની ગરજ સરસ હોય બધાને પણ અત્યારે હવે બ તઈ બેસાડવા મંડ્યા છે કે હવે ગણપતિ નો મ થોડુંક અહીં મહત્વ વધુ છે એમ હા છે પણ એ તમારે જેટલું હોય ને એમ હ એટલું હો અહીયા એટલું નઈ એમ તમારે કેમ આમ હરખ જ હોય એમ ઉલ્લાસ થી એમ બધી કે આપડે એટલા દિવસ આપડી ઘરે જ ખુદ નો પ્રસંગ હોય ને પણે તૈયાર.
હા એમ છેમ પ્રસવની જેમ જ હોય. એકદમ મસ્ત આટલા દિવસ નવા નવા કપડા કપડા પહેરવાના અને અમ લોકો તો જોવા જાયે. પુના અને તું જો ને તો પુનામાં તો આમ એકદમ માણસો જોવા આવે મેળાની જ હોય ખોવાય જ માણહ આમ તો આમ શ્વાસ લેવાની
તો તે ટ્રાફિક એ દસ દિવસ સુધી ટ્રાફિક એ ફૂલ હોય ને.
અમ હું કરી સાત દિવસ સુધી છે ને કે બહેનો નીકળે સાત દિવસ સુધી તો મારે અમારા ગામ ના હોય ને સાત દિવસ ના.
અ
એલે પછી જોઈ આવીએ અમારા ગણપતિ હોય બધા ગામમાં મંડળના. ડેકોરેશન આન ટે બધું નાટક ને આ ધું ચાલુ હોય લીધું હોય કે નાટક હોય ભજન હોય એ બધું જોઈ આવી. અને માછી વિશે અને મંડળ ના એ વિસર્જન થઈ જાય અમારા ગામ ન પછી અમે પુના બધા એ આખું ગામ છે ને પુના જોવા જાય પુનામાં દસ દસ દિવસ ના
હમમ
પછી પુણા જોવા જાય ને ઈયાનું વિસર્જન તો તો જો આ તો મૂર્તિ હોય એટલે કેટલી કેટલા ફૂટની મૂર્તિ હોય સાત-આત આ ફૂટની ને
એ તો બહુ ઊંચી મૂર્તિ ને આવતી એશે ને
હા ઘરના તો આપણે ઠીક છે આપડે જે હોય છે કે પ્રમાણે હોય અરે અટણ થી ચાલુ થઇ ગયો એના પેલા. અ એલું થઈ ગયું બધું અત
હા અત્યારે તેમ આમ આપડે વિડીયા ન એવું બધું આવતું હોય એટલે જોયું હોય કે કેટલીક કેવડી ઊંચી મૂર્તી હોય.
ખાવું છે. હા આવજો રાખું છોવે. અમારે કામ છે થોડું આવજો ગણપતિ કરવા હો, બધા છોકરાઓને ઘરવાળાને લઈને બધાયને, સાસુ સસરાને મમ્મી પપ્પાને બધાયને લઈ આવજો આખા કુટુંબ ને બધાયને. હા આવજો.
ઓકે હોવ, જરૂર.